એક દોનો ટટે છે નિક હાલો
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું હતું શું કરવા છે જય શ્રી કૃષ્ણ કેમ છો
મજામાંછ
પરમ
અચછા ભાઈ
બે ત્રણ દિવસે તમારા ફોન નથી આવતો એમ મેં સોચ્યું નહી તમારી સાસ ન જદા તબિયત ખરાબ ગઈ
ખરાબ કોલે એ કલે બેગ હ પડને
હમમ તમારી સાસની જા તબિયત ખરાબ હતી ને એ મેં બી ફોન નથી કરવા મને લાગશે ને હોસ્પિટલમાં એડમિટ કરવાય છે ને એ કારણથી મેં ફોન નથી
આઈસીયુમાં એડમિટ છે તો
હા છે પણ જાગ દિકકત થાય છે ને એ બાવ દેખાય છે સારા ટે કરવાવાય છે
ગરમી બહ છે ને અને ફર એકડ બીપી નો હોય
તમારે સસ્તી જ છે
અમારા શસ ન તો ઠીક છે હવે દવા છે ચાલુ છે અને હોસ્પિટલ ક હતો ને તો ડોક બધ એું હતું કે સબ રિપોર્ટ નોર્મલ છે એ બ દવાઈ ચાલુ કરવાની છે બીપીની તો એમ બશે ચાલુ કરી દે છો અ ચાલુ કરવાય છે અને બીપી નાપણાની મશીની હતો અને બી રેગુલર ચેક
હ મેરા સાસ ન મેદી રોજ ચેક કર છે અી તો ઠીક છે ના મગર અચાનક ફીર હોય જાય છે મે ક રોજ ચેક કરે છે ઠીક હોના બાદ મ
હા આ તમારા બાળકા શું કર્યું હતું હવે
પૂછી લઇ હવે સ્કૂલ મા સાઈસ પનફેર છે. દેડકા દેડકે ના ઘરે તં સુ મને પ્રોજેક્ટ બનાવાના છે.
મારાા શું શું હોય છે એ પ્રોગ્રામમાં મતલબ સાયન્સ ફેરમાં શું હોય છે.
તમારા દેડકા દેડકી ના સ્કૂલમાં છે સાયન્સ ફેર
નથી મારે સ્કૂલ મારા બાળકણ સ્કૂલમાં સાયન્સ ફેર નથી હોવાય છે એ મારે ખબર બી નથી શું હોવાય છે સાયન્સ ફેરમાં
સાયન્સ ફેર માં તો દેડકા દેડકી રહેશે ને હ ના મેમ મેમ નામ લિખી દયા જો પ્રોજેક્ટ બનાવાનો છે એનું નામ મેમ લિખી દયા છે. ક દના ફેર દેડકા દેડકી થી ના જો બી બનાવાના છે ઓ બનાવી શકે બરાબ ડેડકા મારા દેડકા પાર્ટિસિપેટ કરીેેને દેડકે તો નથી કરાય છે એઓ બનાવાના આવતા નથી દેડકા તો મારા હોસ્પિટલ બનાવ્યું છે ને કાર્ડબોર્ડ ના ગાડી વાાડી બનાઇલ છેને ફેર ઘાસ ભૂસ ના ગાર્ડન પેડ થી પત્તૈ થોડીનેે ટુકડા ટુકડા કરી ચીપકાવી રહ બોડમાં એસે લગસ કે ગાર્ડનસ હમ.
હા એમ અને અમારે દારા ક એવી ને સ્કૂલમાં નથી વાય છે સાયન્સ ફેર એમને ખબર નથી હોય છે કે શું હોય છે. સાયન્સ વેરફેરમાં એમ તો નથી કે એને સાયન્સ ન કોઈ પ્રોજેક્ટ દેવાય છે એને સાયન્સ નું બણવવાણુ કહે છે. એમ ગ્રેવિટી શું હતું અને
હા કોઈ ના બી પ્રોજેક્ટ બનાવાના છે. કોઈના બી પ્રોજેકટ બનાવતા છે ને બાદમાં ઓનેસ્ડસ્ટ બિને દેવાનું રહેતા છે. ઇ્ગલીશ માં ઇંગ્લશ વા દો નો મે થી ક કોઈ નઇ
હ એમ નથી મારા મતલબ કી બીજા સ્કૂલમાં અમારા દીકરા દીકરી હતું ને પહેલા સ્કૂલમાં એમાં સાયન્સ પ્રોગ્રામ થાય છે અમે સ્કૂલ ચેન્જ કરવાય તું એ આ વરસ તો આ સ્કૂલમાં નથી હોવાય છે સાયન્સ ફર ફેર બોલે છે કે સાયન્સ ફેર નું જેટનો ટાઈમ લાગે છે વણાવવાનું એમને ક્લાસમાં પઢાવી અને સમજાવી એ કારણથી નથી‌ હોવાયસે આ સ્કૂલ એ આ સ્કૂલમાં નથી હોવાતું બાકીના બીજા વધુ સ્પર્શ કોલો છે ને એમાં સાન્સ ફેર હોય છે. કહેવાય છે સાયન્સ ફેરફેર બણાવે છે ને બચ્ચા તો એને સમજમાં આવે છે કે શું શું હતું એમાં એમાં ટીચર શું કહ્યું હત એના સાયન્સ પ્રોજેક્ટ હોવા છે સારું હોય છે ને તમારે નથી હોવાય છે.
મારા દેડકા ના તો ઇંગ્લિશ આપતી છે ને મે તો અ મૂકી દીલકી હિન્દીમાં બોલી દેશ સ્પીચ ને હિન્દી માં અચ્છા રહેશે મેવ તો મને કશે મારા દેડકા ને કે હિન્દી તો મને આવતા છે ને મને ઈંગ્લિશ બી શીખવાના છે રીડિંગ બી મને આપતા છે ને યાદ બી કરી લ તમે રોજ પ્રેક્ટિસ કર છે સ્પીચમાં બી કલવરના ફર છે સ્કૂલમાં
એ હ હા આ સ્કૂલમાં નથી હોવાય નહી તો બીજા કોઈ દુસ દુસરા સ્કૂલમાં જાવે આવે છે ને તો એમાં હોય છે સાયસ ફર ફરફેર પ્રોગ્રામ લેકીન આ સ્કૂલમાં નથી હોવાય છે એમ કહે છે કે બાળકનું અ ફાલતુ ટાઈમ જ આવે છે અને એનુ બદી એનું ક્લાસમાં સમજાવી બેઠાવી દે અને ટેસ્ટ લેવાનું છે એમ હોય છે.
નથી એસા થોડી ના હોય છે. એસા દેડકા દેડકી પ્રોજેક્ટ બનાવતા છે ને ફીર‌ ઓને બારેમાં બી ઓનું પતા ચલી જાય ને ને પછી મેં એમાંઈગ્લિશમાં બોલ સકે હિન્દીમાં બોલ સકે એ સીખી ભી ગય એ કોઈ ઇસ ન ન દિડકા દેડકી છટા હો પૂછે કે પ્રોજેક્ટ બનાવા છે લીખુ તો સુ બોલે છે. નફે સ્કૂલ નાય ન ખલા ત્યારે
પણ સાયન્સ ફેર ફેરમાં કેટલા વણાવું હોય છે. હ હ પેલા ને ડ્રોઈંગ કરવાનો છે કે બ
એસે સ્કૂલ ના ના મ બી હોય છે.
હા એમ કવો છે સાયન્સ ફેરફેર ફેર હોણા જરૂરી હોય છે અને બાળકાણ સમજમાં આવી પડે છે.
ઇંગ્લિશમાં હિન્દીમાં સ્પીચ બી બોલ્યું શીખી જાય છે.
હા શું હત તું
કછ અને અને ભારત દેવકા તો બને જ મને સોપિલ કરવાનો છે પ્રોજેક્ટ બનાવા ચાર્ટ પેપરે પૂરા લેવાનું છે મ
હમ
ચાર્ટ પેપર બર્્કર કલરનેવારનું છે કલ્ચર ને ત આજ મ નાળ છે પ્ર
એ મારા દીકરા છેલ્લ સ્કૂલ હતું ને એમાં બનાવેલ્યું હતો એમે ના પ્રોજેક્ટ મારા દીકરા બણવ્યું હતું મારા ગુર પ્રોજેક્ટ હોય છે હા તો મારા દેડ કપ છેલ્લા સ્કૂલ માં ભણાવ્યું એને પ્રાઇઝ બી મ્યું હતું બે નંબર પે આવ્યો હતો ત્રણ નંબર પે આવ્યું હતું હા
મારા દેળ ક એ સ્કૂલ માં બ બી ગ્રુપ છે ને બરા હ ભ શી ત મારા દોસ્ત યાર ભી છેના સાથે મને પણ આવવા છે લઈ હોય છે ને ફિર ઓનું બનાવાનું છે ને નાન બે દોસ્ આવતા છે જ સામાં ફેર બનાવાના છે મને કસે કે પકોડે વકોડે બનાવી દો સાંબાર ચા પકોડા
હ લિમબળ ખાય છે ને એ ચીજ ખાવે છે ખાય છે અડા મેગી ખાાય છે પાસ્તા ખાય છે નૂડલ્સ ખાય છે એ ચીજ ખાય રોટી સબ્જી તો ભાવી નથી એને દાલ ભાત બનાવ છે અનેને રોટી બનાાવ છું ને એમ કે છેમમાં શું બણાવ દયું હ ખાણામાં એમાં
મારા દીકરા ના તો પસંદ નથી દાલ ચાવલ અમારી દીકરી તો બહ શોખ છે ખાય છે દાલ ચાવલ લસા ચાટલેટની ડાલવા માટે અલો અચ્છા લાગે છે મારે દેડકા તો કેસે કે મારા દેડકા તોનું ક ઘી કસે ખાતું છે તમે મારી દીકરી તો કરસે છે આપના ભાઈ ના કે મને તો અચ્છા લાગે છે તને અચ્છા નથી લાગે છે તો મે શું કરું
એમ દાર ભાત ખાય છે લેકન શું કરવાય છે દોસ્ત ાર ઘરમાં આવે છે તો એમનું ભજીયા મેગી અને પાસ્તા ખાવાનું છે હ એમ કે મમ્મા એને રોજ રો રોટી રોટલી ખાય છેી સબ્જી ખાય છે એનું આજ અ્છો ટેસ્ટી બનાવી દ ખાણામાં તો એમ બનાવી દ અનેને રોજા ખ એને મન લાગી જાય છે મારા ઘરમાં આવે છે તો
મારી દીકરી તો સબ ખાઈ જાય છે દીકરી દીકરા નથી ખાય છે મારી દીકરીને તો દાલ ચાવલ ને સબ્જી રટી પસંદ છે કભી કવાળી સ્કૂલ માનીઈ જાય છે બ તો
પણ અમારા જે છોટા દીકરો છે ને એને સ્કૂલ માં તો લઇ જવાનો અલાઉડ નથી એમ કહે છે કેીસ રિટર્ન કરી દેજે રોજ રેગુલર
ી અલર્ટ નથી છે ત બી જી કરીનેજાય તો ત્યાં
ના એમનું મતલબ ટીચર ને વાપીસ રિટર્ન કરી દે છે લંચ એમ રોટી સબ્જી લેવાનું રોજ
મારે દેડકા મે દોસ્ત ર રહે ગયા હ તને બાદ મે કોલ કર ખાવા બનાવાના છે